હાલો
કેમ છો? મજામાં
હા બસ મજા તમે કેમ? મજામ
બસ બસ મજામાં આ જસ્ટ મારા ભાઈ નું ટ્યુશન કરાવીને ઉભી થાય એ લોકો ના સિલેબસ કેટલો મોટો અ મોટો થઈ ગયો છે, ખબર છે આપણને જે બારમા ધોરમાં આવતો હતો ને એ લોકોને હા એ લોકો ને સાતમાં આઠમાં ધોરણ માં આવા લાગ્યું છે, હવે
તો જો પાયો કાચો હશે ને તો બધું આગુ પાછું જ છે, હવે એમ આપડા વખતે કેવું હતું કે થોડું સહેલું હતું, આમ એક પગલું ભર હતા પછી બી બીજું પગલું ફરતા ટાઈમ ધીમે ધીમે જ
હા
એ લોકોગને તો એકદમ જ સિલેબસ જેટલોું વધારે દીધો છે, ને અને એટલું બધું અઘરું બનાવી દીધું છે, ને મારો ભઈ તો બે-બે ટ્યુશન જાય છે. તો પણ એને અમુક વસ્તુ નથી આવડતી.
પાછો.
હા શિક્ષકોને પણ લોડ પડે અને અ શિક્ષણ પદ્ધતિ તિ બદલાય. પણ શિક્ષક તો એના એજ છે ને. તો હવે આઠમા ધોરણના શિક્ષકને જા આઠમા ધોરણનું આવડતું હોય એવા બારમા ધોરણનું કેમનું ભણાઈ શકશે.
હા એના લીધે પાછું થોડું બાળકને ઓછું પણ આવડે.
હા અને આપડા ભારતમાં તો શિક્ષણ પદ્ધતિ એવી છે અને એવું છે કે બાળકની યોગ્યતા જે હોય એના ગુણ પર જ હોય એમ કે કેટલા ગુણ કયા વિષયમાં મેળવ્યા છે. એ શું ઈચ્છે છે એ શું વિચારે છ જેનાથી તો કોઈ મતલબ જ નથી હોતો કોઈને.
હા એ તો વાત સાચી.
નાનપણથી માંડીને પહેલા ધોરણથી માંડીને બારમાં ધોરણ સુધી કયો નંબર આયો. આના કરતા ઓછા આયા ક આના કરતા વધાર આયા પૂછાયા તો કેમ ઉછ બીજું કશું કરવાનું નઈ. હા રમવાનું નઈ. આ નઈ કરવાનું પેલું નઈ કરવાનું. અને આપડામાં કળા હા અને અ છોકરામાં કોઈ કળા હોય કોઈ હુનર હોય એને કોઈ મહત્વ આપે જ નઈ. એ તો બધું એવું લાગે કે જાણ ટાઈમપાસ છે એમ.
હા, એ પણ વાત સાચી જ છે.
હા, તમે બહારના દેશોમાં એવું નથી. બહારના દેશોની અંદર અ ભણવાના ક્લાસીસની સાથે-સાથે બીજા બધા જે હોય એના પણ એનું પણ શિક્ષણ. હા રમત-ગમત તો અ છે જ પણ બી જે બધી પ્રવૃત્તિઓ છે. જેમ કે નાન નાની બેઝિક વસ્તુઓ જે આપડા જિંદગી માટે જીવન માટે જરૂરી છે. સીવણ કામ છે. પછી જમવાનું બનાવાનું છે. પછી અને આપડા ભારતમાં કેવું છે કે કોઈ એક કામ કોઈ એક વ્યક્તિને આપી દેવામાં આવે કે જમવાનું બનાવાનું છે તો છોકરીને જ કરવાનું હશે પણ એ તો જરૂરિયાતની કુશળતા છે જે બધામાં હોવી જોઈએ બહારના દેશો તો એવું કઈ જોવા ના મળે તફાવત
ત્યાં અમે પાછી છોકરીઓને બી મહત્વતા આપે એટલી
અને આપણામાં અહીયાંયા ભારતમાં તો હજુ પણ અમુક છોકરીને તો એવું જ કે તમારે શું ભણવાની જરૂર છે
હા
એમના સુધી તો શિક્ષણ પહોંચ્યું જ નથી હજી
હા એ પહોંચવું જોઈએ
હા અને અ છોકરાઓ જે છે એમને અ કહી દેવામાં આવે કે તમારે મોટા થઈને ઘર ચલાવવાનું છે તમારે મોટા થઈને પૈસા કમાવાનું છે અને છોકરીને સમજાવી દેવામાં આવે કે તમારે મોટા ટા થઈને જમવાનું બનાવ
છેને કપડાા વાસણ ઘરનું કામ જ કરવા છે
પણ એવું નહી શીખવામાં આવતું કે પૈસા કમાવા અને જમવાનું બનાવવું બંને એક સામાન્ય કુશળતા છે જે એક છોકરીમાં પણ હોવી જોઈએ અને છોકરામાં પણ
એક છોકરામાં પણ હોવી જોઈએ
પણ અને એજ અને આ તફાવત જે છે ને પછી એ લોકો ના દિમાગમાં બેસી જાય
હા કે છોકરી એટલે ઘરનું કામ કરેને છોકરો એટલે પૈસા કમાવા જાય
હ હા પણ અ એક એક તો આ જે છે એ મને બહુ ગમે છે કે બહારના દેશોમાં ખાસ કરીને જાપાનને આપડા ભારતમાં એવું આવી જાય ને તો આપણો ભારત અ એ જે અ હા અસમતા જે જોવા મળે છે છોકરીઓ માન છોકરાઓમાં એ ઓછી થઈ જાય પહેલી વસ્તુ
હા સમાનતા આવી જાય
અને પછી બીજી વસ્તુ કે આપણે જે સ્કૂલોની અંદર છોકરા અને છોકરીઓ એવી રીતના કહેવામાં આવે કે તમારે છોકરાઓ જોડે વાત નહી કરવાની અને છોકરી છોકરાઓની કત તમારી છોકરીઓ જોડે વાત નહી કરવાની તો ક્યારેય એ લોકો એક સામાન્ય બા માની જ ના શકે કે છોકરો અને છોક છોકરી વચ્ચે એ સહજતા આવી જ નથી શકતી બાંગ્લા દેશોમાં એક ગ્રુપ હોય ને તો એમાં કોલેજમાં બી હોય સ્કૂલમાં પણ હોય મિત્રતા શીખવાડે અ એકબીજા ન આદર કરવાનું શીખ ખખવાડે
હા.
અહિયાં આ જે છે આ બધા તે કેવું, છોકરાઓ જે છે એ એક-એક તો એમનામાં પેલા તો કોન્ફિડન્સ જ ડાઉન થઈ જાય. કોઈ સાથે વાત કરવાનો કોઈ સાથે વાતચીત કરવાનો પછી એ છોકરો કે છોકરી એમને એવું લાગે કે આ જ કરવું તો ખોટ ટું છે. એક એ ડાઉન થઈ જાય. છો કરીન પણ એવુ ફીલ થાય, કે છોકરાઓ તો બધા આવા જ હોય એની જોડે વાત નહી કરવાની. પણ એક સામાન્ય વાત વાતાવરણ તો ક્યારે જોવા જ ના મળે બંને વચ્ચે.
હા શિક્ષણમાં ના કરવું, જોઈએ કે આ રીતે માનસિક રીતે બદલી શકાય બાળક લોકોને લઈને પન એ પેરેન્ટ્સ ને પણ લઈને.
અને અહ જેટલું બાળકના મનમાં હ નથી હોતું ને એટલું તો શિક્ષકો અને અહ વાલીઓના મનમાં હોય છે આ બધું.
હા.
તો એવું લાગે કે જે ભણાવે છે એને મ ઉપર ભણવાની જરૂર પડે.
હા એ પણ ખરું છે.
અને અહ બીજી એક વસ્તુ કે ભારતના હું ગુજરાતમાં રહું છું. ગુજરાતમાં ઘણા ગામડાઓમાં હજુ તો સ્કૂલ જ નથી. તો શાળાઓ જ નથી બની.
ત્યાં તો શિક્ષણ પહોંચી જ નથી હગ્યું.
હા. હોય ને તો પણ કદાચ એક થી આઠ અને જો બહુ હોય તો એક થી બાર બસ.
હમ્મ. અમુક-અમુક ગામડાઓમાં એક એક થી આઠ સુધી હોય, પણ પછી જયારે દસ થી બાર ભણવા બહાર જવાનું થાય ને
હા તો ત્યાં તો પછી છોકરાનું બી શિક્ષણ છૂટી જાય એમ. તો પછી જે ગામડામાં રહે છે એ, હા. તો જે ગામડામાં છે છે ને એ અશિક્ષિત જ રહે છે, અને જે શહેરમાં છ છે, જે બહાર નીકળ્યું છે જેને અહ તકો મળી છ છે એ આગળ વધી જાય. પછી જે ગરીબ છે એ બહુ ગરીબ બનતું જાય અને જે અમીર છે બહું અ મીર બનતું જાય. તો હા. એક નાન નું એવું લાગે કે શિક્ષણથી શું થાય, પણ શિક્ષણ થી ઘણું બધું બદલી શકાય એમ.
હા ઘણા બધા ફેરફાર થઈ શકે.
અહ પછી પાછું ઊંધું પણ છે, અમુક લોકો બહુ શિક્ષિત હોય પણ એમનામાં એવું હોય કે એ લોકો ભણ્યા છે પણ ગણ્યા નથી.
હા, જે પ્રકારે એ એ રિસ્પેક્ટ કરવી જોઈએ એ ના આવી શ
હા તો પછી એ લોક ના કિસ્સા માં એવું થાય કે અમને તક મળીજ ભણવાની આમને મળ્યું છ છે પણ એમને ઉપયોગ કરતા ન થી આવડતું ઉપયોગ કરતા નથી આવડતું હા અને પછી આ તોહ તો સિલેબસ અને આ વતતી કોમ્પિટિશન એના લીધે છે ને બાળક હંમેશા એક અહ રેસમાં જ રે કે મારે આગળ નીકળવાનું છે. તો એ બસ ગોખવા જ લાગે. વગર વિચારે વગર સમજે કે ગોખો
આગળ જતા એને પાછી તકલીફ પડે.
સામાન્ય એને વસ્તુઓ સમજાવી જોઈએ એ અને હ આજકાલ તો પહેલા એવું હતું કે તમને અહ ગુણો ના આધારે નોકરી મળતી હતી. અત્યારે જે છે એ લોકોને ચતુરતા જોઈએ છે. થોડું એના કોન્સેપ્ટસ ક્લિયર હોય કારણ કે પ્રશ્નો જે એવા પૂછાય છે. તો પછી અહ થાય એવું કે તમારી પાસે ગોલ્ડ મેડલ હોય કે તમે આખું એક થી બાર તમે આખું ફર્સ્ટ આઈ લેને અહ આયા હોવ પણ તમને ઇન્ટરવ્યુ ખાલી એક સવાલ પૂછે અને તમારે વિચારવું પડે કે આનો શું જવાબ આવશે તો પછી તો અહીં કેવું કે એનો કોન્ફિડન્સ પણ ડાઉન થઈ જાય બાળક નું અન પછી એને પોતો ફીલ થવા લાગે કે મેં આટલું બધું કરી પણ મને તો કશું આવડતું જ નથી. કારણ કે એ એક આ જે અને પાછું છોકરાઓને એવું શીખડવામાં આવે કે અમે જેટલું ભણાઈ એ છીએ એટલું જ કરવાનું વધારે સવાલો નહી પૂછવાના.
હા.
તો એક ચાર દિવારોમાં જે છે જ્યાં કોઈ સવાલો નહી કરવાના કોઈ પ્રશ્નો નહી ઉભા કરવાના તો એનામાં જે વિચારવાની જે શક્તિ છે એ પણ એને પણ એટલું જ થાય કે મારે આટલું જ કરવાનું છે આનાથી વધારે આગળ નથી જવાનું એમ.
હા અને અમુક વાર તો કેવું થાય શિક્ષણમાં કે ટીચર્સને જ ના હમજન પડતી હોય કે બાળકને શું સમજાવી શકવાનું છે.
હા, અમુક જગ્યા એવું થાય છે. મેં ઘણા વિડીયોઝ પણ જોયેલા છે એવા.
હા.
કે અમુક તો શિક્ષણ મં ત્રી જો હોય છે એમને જ અહ અમુક તો નથી સમજણ પડતી.
હા.
કઈ નઈ હવે ભવિષ્યમાં આ જે વસ્તુ છે એ સુધરે એવું આશા રાખીએ. અને હમ્મ. મેં તો એ કોશિશ કરું છું કે મારા ભાઈને અ જે છે એ જેટલું બને એટલું મા મને જેટલું સમજાય છે એટલું મેં એને શીખવાડવાની કોશિશ કરું.
હા બ સારું બનાવી શકાય ને ભવિષ્ય પણ એનું સુધારી શકાય.
હા અને એને સમજાવો કે ખાલી ગુણ પાછળ નહી ભાગવાનું સમજવા પાછલ ભાગવાનું. કારણ કે ભવિષ્યમાં એ જ કામ લાગશે.
હા.
એના પર તો એક મુવી બી આવ્યું તું, થ્રી ઈડિયટ્સ. તો મેં એને જોઈ લેશે એટલે મને લાગે રસ મોટો થશે ત્યારે સમજી લેશે.
હા.
સારું તારું ચલો બવ વાતો થઈ ગઈ.
આવજો.